હલો! હા, આવી રહ્યો છે. તમારો.
તમારો પણ અવાજ એકદમ ક્લિયર આવી રહ્યો છે. તો આજે હું તમને વ્યસન વિશે જણવા માંગુ છું કે. તમે જોવો છો? કે આજકાલના યુવાનો ખુબ ઘણા વ્યસનમાં પડી ગયા છે અને તેઓ ખુબ ઘણું વ્યસન કરી રહ્યા છે. તેઓ આ બધી વસ્તુથી દૂર રહેવા ઇચ્છી રહ્યા છે. તમે જોવો જ છો કે ઘણા બધા બાળકો સ્કૂલમાં જાય છે, અને સ્કૂલ માં જઈને તેઓ. વ્યસન કરે છે. ન કરવું જોઈએ. તમારું શું માનવું છે આ બાબતે?
વાત મારી સાચી છે. આજના બાળકો છું, તે જો તેમની નાની ની ઉંમરમાં વ્યસન ચાલુ કરી દે છે, જેવું કે તેમને શરીર પર વધારે અસર પડી રહે છે, જેથી તેમનું શરીર બગડી રહ્યું છે. વ્યસન કરવી એ ખોટી વાત છે. તેથી મુું કે જેવ કે ગુટકા, સમા કઈ કવ નહી. તેથી છે. છોકરાઓ. જે વ્યસન લઈ રહ્યા છે, તેઓ પોતાના શરીરને નુકસાન કરી રહ્યા છે. તેથી તેઓ વ્યસન થી દૂર રહેવું જોઈએ. તેમની ઉંમર પણ તેથી કરીને. તેઓ છોકરાઓને વ્યસન થી દૂર રહેવું જોઈએ.
તમારી વાત એકદમ સાચી છે. અત્યારના વાલીઓ, જે છોકરાઓને ફેસિલિટી આપ. પછી તેઓ એવું માને છે કે મારું છોકરું બાઈક લઈને જશે તો તે જલ્દી ઘરે આવી જશે અને સીધું ઘરે જ આવશે પરંતુ એવું નથી હોતું તેઓ ઘણા બધાને તમે જોવો છો કે તેઓ સ્કૂલ થી છોટીને સીધા પાન ગલ્લાની દુકાનો ઉપર જોવા મળે છે તેઓ પાન મસાલા ખાય છે અને તેઓ સિગરેટ પી છે. તે બધું ખુબ ખરાબ કહેવાય છે તેમના શરીર માટે તમે પણ જાણો છો અને મમ્મી પાપાની આવું બધું ન કરવું જોઈએ તેઓએ પોતાનું ની આ ઉમર છે કે તે આ ઉંમરમાં તેમનું શરીર વિકાસ પામે છે તો તેઓ આ ઉંમરમાં આ બધું કરશે તો તેમનું શરીર વિકાસ જલ્દી ના થશે અને તેઓને આગળ જતા ખુબ ઘણી પ્રોબ્લેમ આવી શકે છે તો તેઓએ સમજવું જોઈએ કે આ બધું તેમના માટે સારું નથી તો તે આ બધું દૂર રહેવું જોઈએ અત્યારેની જ વાત લઈ લો તો ઘણા બધા યુવાનો તમને સ્કૂલ ના બાને જલ્દી આવી જાય છે અને તેઓ દારૂ સિગરેટ પીતા તમને જોવા મળે છે તે ખુબ ખરાબ વાત કહેવાય છે. કે આપણા ગુજરાતમાં તો દારૂબંધી છે તો એ ઘણા બધા લોકો દારૂ પીતા તમને જોવા મળે છે. તે ખુબ ખરાબ વાત કહેવાય છે આપણા ગુજરાત માટે પરંતુ આ બધું બંધ થવું જોઈએ તમારું શું? .
. આ તમારી વાત સાચી છે જેવું કે વ્યસન કરવું એકદમ ખોટી વાત છે તેઓ છોકરાઓ સમજવું જોઈએ તેમના વાલીઓ ધ્યાન રાખવું જોઈએ તેમના પોતાના છોકરા કે તેઓ શું કરી રહ્યા છે બહાર તેઓ તેમના ઘરથી નીકળીને કરી રહી અ છે તે વાલી ધ્યાન રાખવા પડે છે જેથી વાલીઓ એ તેમને પોકેટ મની પણ એ જરૂર હોય તો જ આપ જોઈએ એ નથી કે વ્યસન કરવા કે જેવું કે ગુચ્ચા . દારૂ સિગરેટ તેથી કરીને આપવું નહી જોઈ. તેથી છોકરાઓ જેવો વાલીઓ તેમને ફૂલ પાડી રહ્યા છે જેથી તેઓ છોકરાઓ ઘરથી બહાર નીકળીને તેઓ શું શું શું કરી રહ્યા તેઓ વાલીને નથી ખબર પડતી પણ એવો સ્મોક કે જેમ જે જિંક બધ ગુટકા એવું કરી રહ્યા છે તેથી છોકરાઓને ને નાની ઉંમર માં તેઓ આગળ જતા ને વધારે નુકસાન હાનિકારક હોય છે તેથી જેમાં કે વ્યસનમાં વ્યસન કરતા છોકરા કે તેમને આગળ જતા કેન્સર તેમથી મોટી બીમારી થઈ શકે જેવો રોગ થાય રહ્યો થઈ શકે છે તેથી છોકરાઓએ વ્યસન નથી કરવું જોઈએ.
તમારી વાત એકદમ સાચી છે વ્યસન થી તેઓ જેટલા દૂર રહેશે અને જેટલું તેઓ વ્યસનથી પોતાનો છુટકારો પામશે તેટલું તેમના માટે સારું રહેશે તમે પણ જાણો છો અત્યારના વાલીઓ તેમના પર ધ્યાન નથી આપી રહ્યા તેમને વાલીઓ એ ધ્યાન આપવું જોઈએ કે મારો છોકરો જાય છે શું કરે શા માટે જાય છે અત્યના વાલીઓ છોરાઓને કશું કેતા જ નથી અને અત્યારના છોકરા વાલીઓને કશું કે વાલીઓ તો ધક્કી આપે છે કે હું મરી જઈશ હું ઘર છોડી દઈશ તો તેઓએ આવું કરવું જોઈએ તે પોતાના મમ્મી પપ્પાની વાત સાંભળવી જોઈએ. તે મમ્મી પપ્પા જે કહે છે તે સારા માટે છે તો તેઓ આ બધી વાત સમજતા નથી તેઓએ સમજવું જોઈએ સમજશે તો જ તેમનું જીવન આગળ ચાલશે જો તેઓ આવું જ કરતા રહેશે તો તેમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે જો તેઓ આવું કરશે તો તેઓનું ભવિષ્ય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
ભવિષ્ય ખુબ તમે પણ જાણો છો અને હું પણ જાણ છું તો તેઓએ સમજવા જોઈએ કે કરે છે તો તે આ બધા વ્યસન છોડવા જોઈએ અને તેઓએ વ્યસન છોડીને પોતાને કરિયર બનાવો જોએ. અત્યારે તમે જોવો છો કે ઘણા બધા યુવા
પરંતુ તે ભુલ નથી પણ તેઓ સમજો છું કે આપણા લંગ્સ એ અંદર પરંતુ તેઓ નુકસાન થાય છે અને તે લાંબો સમય ચાલતા નથી જેથી કરીને ઘણા બધા યુવાનો અત્યારે જલ્દી મૃત્યુ આવી રહ્યા છે અને તેમને હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. તેના ઘણા બધા કારણો આજ છે.
હાલું તમારી વાત એકદમ સાચી છે જે વ્યસન કરતા જેવા કે તેમના પોતાના વાલીઓ વ્યસન કરતા હોય તે જોઈને તેઓ પોતાના છોકરાઓ પણ તેમને જોઈને ઈચ્છે છે કે હું વ્યસન કરીશ તો હુ તેવું ફિલ્ડ તે તે જોઈશ તે તે માટે તેઓ છોકરાઓ પોતે વ્યસન કરી જોય છે એક વાર કરતા તેઓ છોકરાને લત લાગી જાય છે તેમજ તેમને વારંવાર તેઓ વ્યસન કરવાની તેમને તેઓ પડી જાય છે. તેમાંથી તે દૂર કરવા માટે તેઓને વાલીઓ જવાબદાર છે. તેથી વાલીઓ વ્યસન ન કરવું જોઈએ. તેથી કારણે તેમના વાલીઓ પણ જવાબ દાર છે કે જે જેમનું તેમ છે તેથી કરીને છોકરાઓ પણ પોતાના પેરેસને જોઈને તેઓ પોતે કરી જોય છે. તેથી કરીને તેઓ છોકરા એ વ્યસન ના કરવું જોઈએ. કેમ કે જેમકે બીજાને જોઈને ના કરવો જોઈએ.
તમે કીધું તેમ એમ તો મારી વાત એકદમ સાચી છે કે છોકરાઓ તેમના વાલીઓ પરથી જોઈને શીખે છે. તો વાલીઓ એ ઘરે ઝઘડો કરવો જોઈ નહીં પીને આવીને પછી એઓ એ છોકરા સામે વ્યસ કરવું જોઈએ નહીં અને તમે જોવું જ છો કે અત્યારના ઘણા વાલીઓ એના છોરાઓને દારૂના અડ્ડા પર લઈ જાય છે અને તેમની સામે દારૂઓ પીએ છે. છોકરો પણ તે જોઈને શીખે છે કે મારા પપ્પા આવું કરે છે તો મારે પણ આવું કરવું જોઈએ. આ સારી વાત છે પરંતુ વાલીઓ એ સમજ જાવું જોઈએ કે આ બધી ખરાબ વાત છે અને વા વાલીઓએ છોકરાઓને આવી બધી જગ્યાએ ન લઈ જવુ જોઈએ. વાલીઓ જો અતારથી આવુ છોકરાઓને લઈ જશે તો છોક બધું ખબર રહેશે કે આ શું છે આ ક્યાં મળે છે અને તેઓ ચાલુ કરી દેશે તો તેઓ આ બધું શીખવવું જોઈએ કે આ બધું દીકરા તું ના કરીશ આગળ જઈ ને હું એ મારી જિંદગી બગાડી છે આવુ કરીને તો તું જિંદગી ના બગાડિશ પરંતુ અત્યારના વાલીઓ એવું કશું સમજતાજ નથી તેમને સમજવું જોઈએ કે આ બધું ખુબ જરૂરી છે જાણવું છોકરાઓ માટે અને છોકરાઓ આ બધું સમજશે તો તેઓ આગળ જઈને આવું કશું કરશે ને અને છોકરાઓ જો અત્યારથી જ આવું કરશે તો પછી આગળ જતા તેમનું ભવિષ્ય ને ખુબ મોટા પ્રમાણમાં નુકસાન થશે અને તમે જોવો છો કે અત્યારે ઘણા એક્સિડન્ટો વધી રહ્યા છે તે પણ આ ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કેસના લીધે જ વધી રહ્યા છે. ઘણ ના લોકો પીને ગાડી ચલાવે છે અને તેઓ સામે વાળા જે બે કસોર હોય છે. તેમને એક્સિડેન્ટમાં ઠોકી દે છે અને તેઓ મૃત્યુ પામે છે. સામે વાળા વ્યક્તિને પણ જાનહાની નું નુકસાન થાય છે. તે બધું એક વ્યક્ તી ના લીધે બીજા વ્યક્તિને દુઃખ પહોંચે છે તે તે બધું ખુબ ખોટું છે તેનાથી તેમણે દૂર રહેવું જોઈએ. તમારું શું માનવું છે?
વાતો મારે એકદમ સાચી છે. જેવો કે છક પોતાનું છોકરું જે કરી રહ્યું છે તેમના વાલી એ ધ્યાન આપવું જોઈએ. તેવું કે વ્યસન એકદમ શરીરને હાનિ વ્યસન ના કરવો જોઈએ. તેથી છોકરાઓ પોતાને તંદુરસ્તી સા તેમાં હેલદી ફીલ કરે છે. તેથી વ્યસન ના કરવો જોઈએ તેથી કરીને વ્યસન કરતા છોકરાઓને રોક રોકવા જોઈએ આપ તેથી આગળ જતા છોકરાઓને જેથી પાનના ગલ્લા પર કે જે અઢાર વર્ષ નાના છોકરાઓને તેમને વ્યસન ના આપવું જોઈએ વ્યસન ના. હવે તો તેને પછી તેઓ છોકરાઓએ પોતાની જવાબદારી કે તેથી લોકો જેના તેમનું સર્કલ જેમ કે સાર સારા હોય તે સાથે ફરવું જોઈએ જેમ કે વ્યસન ગુટકા ડ્રિક કરતા હોય તેવ સ્ટ, ફ્રેમદ ના રાખવા જોઈએ તેથી કરીને તેઓ પોતાનું કંટ્રોલ કરી શકે છે આજકાલની પેઢીઓમાં તો જોવા મળે છે કે ઘણા છોકરાઓ પોતાના સમજી શકે છે હું વ્યસન હું આગળ જ તા કઈ ન કઈ નથી થઈશ પણ તેઓને વ્યસન કરતા તેમનું જીવન ગુમાવી રહ્યા છે તેઓ વ્યસન કરતા જ પોતાનું જિંદગી અને લાઈફ કરિયર તેમના ઘર બગાડી રહ્યા છે
તારી વાત એકદમ સાચી છે અત્યના છોકરાઓ પોતાનું કરિયર બગાડી રહ્યા છે બધું ચાલુ કરીને અને તેઓએ સમજવું જોઈએ કે આ બધું તેમના માટે ખુબ ખરાબ વાત છે તેઓ સમજવું જો આ બધું કરશે તો આગળ જતા જતા તેમને લાઈફ માં મેળવી ના અને તેઓ સક્સેસ થઈ જ નહી શકશે તો તેઓ આગળ જઈને કરશે શુ તેઓ પોતાના ભક્ષ્ય ન વિચારવું જોઈએ કે તેમને શું છે અને શું નહીં તેઓ જો આવું જ કરતા રહેશે તો તેઓ ખુબ ખુબ અંધકારમાં જતા રહેશે અને તેમને ખુબ નુકસાન થશે તો તેઓએ સમજવું જોઈએ કે આ તેમના માટે જરૂરી છે કે નહીં અને તેમણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એવોએ આ બધી વાત નું ધ્યાન રાખવું જોઈએ અને તમે જાણો છો કે અત્યારે ઘણું બધુ વ્યસન વધી રહ્યું છે અને જેના કારણે આપણા ભારત દેશ ના તંબાકુ બંધી ની પણ વાત ચાલી રહી છે પરંતુ તેને હજી સુધી કાયદો અમલમાં લાવ્યા નથી તો સરકાર આ બધો કાયદો અમલ માં લાવે તો શા ચાલો આપણેને વ્યસન વિશે આગળ વાત કરીશું